હાલો, હાલો. હાલો. હાલો. હાલો.
હલો.
હલો. આવે અવાજ.
હા હવે આયવો તું ક્યા હલો હલો કરો.
હા મારા મા ઉપ પડેલો બતાવતો જ નતો. તમારી રીતે તો હવે મિનિટ જોઈ લેજો.
હ કવ. ચાલે વો શે ચાલે બન
આ તમારી ત્યાં તમ આલો ને હું પૈસા મળે તો જોજો તમે
હા તો એ જોઈ છે.
હા બોલ હુ.
પણ થોડુંક કામ તો છે પણ એક બે હ કર લ પછી ત
હા કઈ વાંધો નઈ કામ હોય તો જ કરજો કામ કરી લેજો પેલા.
નોલ કતે ત હભવા લ છે તે
હા ઈ હમણાં નવું આવે. હે ને એટલે ઓલું આવડું અમે કરી ને એ પૂરું થઈ ગયું. એ તો આમ બધા કર નાયખા.
મે કર્યું ને આના માં થી કર્યું હવે હમણાં પાછું બે ત્રણ દિ રેને પાછું બીજું આવે.
હોય હા હા હા.
એ હવે અ્કારે બે આવે કામ. એ તમ ને કઇસ પછી.
હા ટાઈપિંગ નું કેતી ન તુ
હા ઈ તમને ફાવશે.
ગુજરાતીમાં ટાઈપિંગ ત ફાવે એમ તો.
હા વાંદો ને અત્યારે તો બોલો બીજું.
બોલવાનું નઈ ને ટાઈપિંગ કરવાનું એમને?
હ.
કે બોલવાનું હોતેય?
એ તમને શીખવાડીશ પછી હાલો ને આવસ
હા બીનાએ તે કઈ કરયા કે નો કરયા?
એને મેળ જ નથ આવતો એને પાહે તો ફોન જ ઈજ ન હોય તો ફોન તો કાથી હોય.
હોય બરો એન ન્યા પછી દુકાને વતા ગરાક આવી જા નવાજ આવતું હોય.
તો અયા માર્કેટમાં તો હોજ
રાતે કરે. ત્યાં થા.
છે
કપડા પગર થી. ના કાલ મેરેજ માં ગઈ તી ચપ્પલ મૂકીને ગઈત બધું ઉપર લઈ જાઈશ. બધું વ્યવસ્થિત કરીશ.
હા તમે ફોનનું શું કેતા હતા તમે ફોન બી
ઓનો ભાઈ લઈને વેચવાનો છે. મારે તો આજ છે, દીદી વારો તેન ના થાવે એના કરાઈ લે આઈ ફોનથી.
હા એમાં કઈ આવે નહીં ઓમ ચારજિંગ એ નો રે એમા. .
એને સોખત જ પૂરો કરી લીધોને શેઠ નો લઈને.
હા બરાબર.
દેવાશે.
હમ. બીજો લેવો હોય છે, ને તો
તો મોત . એલેે વે છેે કરતો હોય.
હમ્મ.
એને મારે છે, ને પાંચ પાંચ આ બર્થ ડે આવેને તો સોના બેન કે મારેને સોના નો ચેન લઈ દો વીસ હજાર વાળો. કેટલો થાય, એ તો તારા પપ્પા એને વાત કરી હતી માને. . થાય ને કી તો. એ તો મોડી જ કહેવાય, ને ગમે ત્યારે દેવા છે, નાન કહી , લઈને પછી કરીશ.
હા હાથી કરી લેજો બીજું હું, ભાવે જ હોય તો પેલા
બંધુકાન શોરૂમ છે.
એટલે વેચે હે ગોલ્ડ જ બિસ્કીટનું બધું.
એવું જ વેચેસ
હા ચેન્નાઈ તો એની વાતો કરજો પ
હા પછી જાણીતા હોય તો ને લઈ આવે ને રેડી રેડીમેડ હમ રેડીમેડ લઇ ગ્યા.
હા.
એટલે કેતી થી ચેન લઈ દઉં પેરવા થાય બધાય ને
હા.
દીદી કે હું લઈ દયો
હમ તો દીદીને નથ લવું
મૂડી જ કેહેવાય ને એમ. એન કઈ દીદીને હમ.
મને સોના ન શોખ ને મને ચાંદી બો ગમે.
હમ ક્યા મુકાઈ જઈ કતાા ખોટું પહેરવાનું.
હ હું ચાંદી ભેગું કરું.
હા ઈ હારુ. પણ એનું દેવા જે તમારે તો આવે ભાવ અમારે ન્યા ન આપે.
તમારે આવેજ ને તો અમનેને તમને હરખો જ આવે ને. અલગ થોડી આવે ત.
ના દે ઈ વસ્તુ ન ન દે ભાવ પ્યોર બિસ્કીટને એવું હોયને તો દે.
હ ના વસ્તુ ઈ તમે વેચવા જાવ ને તો વસ્તુ ને આવે જ પૈસા.
આવે તો ખરા પણ આના જેટલા ન આવે બિસ્કીટ
હા બિસ્કીટ જેટ હા ઈ બરાબર હ બિસ્કીટ જેટલા તો ન હવે આમાં કેમ ઓલા ડાયમંડ એવું બધું
હા, હા, હા, હા એ બધું કાઢી ને ભાવ કરેને. મેલ કાપી ને એમાં ભેડું હોય બધું કાઢે.
હા.
એટલે આવે પણ આમ એટલું બધા ના આવે.
હા હું કઈ એમ ચાંદી ન બધી એ મારામ આંગળીઓની વી
હો એમ પેરવા હાટો થી વેચવાનું. ક્યાંય તો તૂટે ત્યારે એ તો અદલા બદલી કરીને લેવુંય એટલે એમાં ક એનું નું ઈ પડી રિયે. અચ્છું નાખીન લઈ ને દઈને પછી હામે લેવું હોય ને અટલે હારું પડે એમ.
એમ મારે લેવું હે પણ હે ને આમાંથી કઈક ભેગા થાય તો લઈને.
હા અ મારે ચાંદીને ગાય દીધી હાટુ તુલસી નો ક્યારો શિક્કાને ઉધોગો લઈ થશે ચાંદી ના બે ત્રણ.
હા બરાબર.
અને એના એ બે હાકરા છે એ વેચીને પછી એના લઈ દઈશ હાકરા.
હા હા બરાબર.
એટલે થઈ જાય કંદોરોકા હાથ ના બે માંથી એને હાકરા થામે થી આવે. કંદોરો કરય દઇએ તો ચાલે.
હા એટલે વા હામે દીએ?
હા હ. અમાર હમેથી હોય. ભાઈ ન હોય તો અમારે દેવું પડે બધુંય એટલે જ જો આ ઓલો સેકેટ લેવું હતું તો કઈ લેવાનું છે.
હ
તો કેટલું બધું થઈ જાય મજૂરીઈ જ દેવી પડે.
તો એમ નહી તો તમારે હું કરવું બિસ્કીટ લઈને તમારે ક્યાં દેવાનું હોય? આયુષી દીદી માં તો તમારે એને તો હજી વાર હૈ.
ત્યે ભલે ને કેવી મોંઘવારી વધતી જશે.
હા ઈ વાત
ભવિષ્યનો વિચાર હા વિચાર કરતો જ છે મોંઘું થતું જાય એ રાખતું છે અહી અને કપડા તો કઈ ગમેને ને અને વસ્તુ એ અમારાય હોય વાસણ ને એ નવીન નીકળે. ને હગાઈ થાય ત્યારે જે લેવાનું. અને હારું હોય તો અમારે કઈ લઈએ નો જવાનું હોઈ કઈ એટલે કઈ
હારું ને તોું છોકરી ને .
તેમાંરે એમ એ સનભ વ આવસદ મા બધું ના જ પાડય સ્કાયલાઈન ના થવાનું.
હા.
ખોટ હું માળિયામાં મૂકું.
હા. પણ હારું તમારું વસ્તુ આવે તો બીજી લેવી નહ.
લઈવી તો હમ બધી . એ શેટ ને એવું ચ આવે શેટ. થોડોયોને સોફા કર્યાવરણમાં તો એવું ક્યા હામાડવા આપ. આપના હોયને. એટને પૈસા ભલાને મોકી દે.
હ એ વાત હાચી છે.
એના નામ ના બધા પૈસા મુકાઈ દે કઈ કામ આવે ભવિષ્યમાં.
હમ.
હ
તમારે મહારાષ્ટ્ર ગોતવા જ આવીશ ને.
હા. ગોતી દેજે હમણાં દાંત કઢાવતો હતો.
કા.
હ કા લગ્ન કરી લેવાસે મારી તારી એ માદ કર. હન કોસ્ તને શ્રુતિ.
ઓ એવ.
નામ નખરા કરતા હતા. હું પોછતી દે વાતો. બરા કઈ છે નહીં. એમખથી જતી જો અલ બધ ચ તા હોય નેલે ચંસી જતી હોય. એટલે મને એ લગનકરી લેવાય. અમદાવાદ કહતો હુતો. એટલે ચાઈ તો. એટલે તો એને ચાઈને કઉ તો બેઈ જને ચ બેવાનું ભલે ને બરાબર. હ આપડે ક્યાં એવું હોય ને. કેતો.
હા.
ખોટા ખોટા હલકા કરે એટલે.
સાચી વાત છે.
હ.
હા એ લ રાખે છે.
હા એ હું તો કશું નહી પી કમરો દેખાતો પીળો દેખા.
હે
બેના એવી જ છે કમરો દેખાય ને પીડું જ દેખાતું હોય.
હા.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
કઈ ની જેને જી લાગે એ
હા. એટલે જામ બાર બેવાની વાતું નઈ કરવાની
હમ્મ.
અ જ ત્યા ભેગી રે તોય ધ્યાન તો રાખવાનું જ તમારે બધી વાતો માને
કાઈ અમે વાતજ ન કરી બેઠા શાંતિથી
કા લ પૂછી લે ને બધું કઈ
હા એ વત તો મારા જ છે.
હા એ ફોન લઈ ફોન લઈ કર બધું
હા.
એમાં અ ન્યાં આવતી એમાંને જાણેને જાણે એને બધ થોડું કરાવું હતું કે ત્યાં જાય છે આમ ને તેમ ને લીલા માસીને જોડાય વાતા
કોણે
કા ચાલના નો ઓછાવા ભેગ ના ચા દે ભગુ ભેગીને તો હવે જાય છે. અહી આપણે કોણ કીએ ને કંસ્કૃતિક
હા તમે હે ને ત મને પાછો ફોન કર છું હું તમને
હા વા
ના ના આમ તેમ ગમે આમ કરજો
આમાં
હા. હાલો અત્યારે રાખો તો કરો પાછો મને હા. હા હા ભાઈ. .